હા હું કર અલા.
બસ કઈ નહી આરામ કરું છું તો શું કર
હમ તને ખબર છે કે
તો
આ દુનિયામાં હવા નો કેટલો ઇમ્પોર્ટન્સ છે. હવાની રે ને તો આપડે જીવન બહ કઠિન થઈ જાય. અને વૃક્ષો એટલે આપડે વૃક્ષ ઉગાવું પડશે. જે જેથીન હ એન્વાયરમેન્ટ બહ સારું હસ છે અને તાજી હવા મળશે જેનાથી ઈન્વોરમેન્ટમાં અ કાફી ઘણો સુધાર હશે અને આ પોલ્યુશનની દુનિયામાં તો એ બહ જ બહું બહુ સારું રીતે કામ કરશે અને એટલે અમારી કોલેજે એક નયું કાર્ય અમે આપ્યું છે એમાં હું કરવું છે કે આપણે જે પેડને ઉહ હા. પેડને અને પેડ નું અભિયાન શરૂ કરવાનું છે. જેથી
ઓકે ભાઈ હું કરીએ.
આમાં કઈ મજા નથી.
હા હા ભાઈ.
આપડું બાળપણ કેટલું મસ્ત હતું ને.
હા તે તે તો હતું ભાઈ.
હમ બહારપમાં કઈ ચિંતા નહી કઈ કામકાજ નહી બસ આરામ. રમમાનું ને
સ્કૂલ જવાનું સાંજે ક્રિકેટ રમતા એમને તેમ અત્યારે તો ટાઈમ જ નહી મળ્યો રમવાનું.
હા અને સ્કૂલમાં બો મજા પણ આવતું હતું
હમ પેલા તો કેવું થતું કે અત્યારે ચાર આપણે ચાર પાંચાર લડી લીધા બોલચાલ થઈ ગયું તો અડધો કલાક પછી સાથે જ રમતા અત્યારે તો કઈ જો કોઈ ચાર બોલ તો પછી તો તાર દોસ્તી ખતમ તું કોણ મેં કોણ એવું થઈ જાય.
હા.
બાળપણમાં તો લકઈ હતું જ નહી કે ચાલ ચાલ્યા કર બધું એમ તેમ
એ તો અને સ્પોટ ડેમાં બી બો મજા આવત હતું.
હા સ્પોર્ટ ડેને ત વાત જ અલગ હતી
હા. સ્પર્ટ ડે એટલે મિની વેકેશન આપણે ક્લાસ અટેન્ડ નહી કરતા હતા.
હા એ ખબર છે આપણા સ્પોર્ટ્ ના સર હતા ને એમ પોતાની એકેડેમી ખોલી દીધી
હ કોણ કે સી સર એ
હા.
હા સારું છે તો
આ અત્યારે જ કઈ વચ્ચે જ ખોઈલી કેમ કે વચ્ચે શું મને મલેલાને હસ્પિટલમાં ત્યારે મારી વાત થેલી હતી તો એમથી મે પોતાનો ચાલુ કર્યો છે કેમકે નોકરીમાં એટલું કઈ મલે ની
હા.
ને એટલું ઇમ્પોર્ટન્ટ બી નહી આપે એમ કે ખાલી પગાર પૂરતું પછી કઈ નઈ તમે કોન અમે કોન પછી એમ કે પછી મજા નઈ આવે કામ કરવાની
નોકરી નોકરીને તો મજા નહી મળે.
હમ એમને ભાઈ એમ બી સ્કીલસ હતા કેટલા બધા સર્ટીફીકેટ મોટા મોટા લેવલ પર વોલીબોલ રમવા ગેલા છે કેની ટુર્નામેન્ટ ને બધું
હમ્મ હમ્મ
કેટલા બધા જાતે આપણે સ્કૂલ માંથી કેટલા અમને પોતાને હોકી માટે લઈ ગયેલા સર
હા હા
સુરત બાજુ
હમ્મ. અને વોલીબોલ આ સર વોલીબોલ બો મસ્ત રમતો હતો
અત્યારે બી બો મસ્ત રમે છે પચપન ના થઈ ગયા છે. રમે તો એવું લાગે કે ચૌદ વર્ષ નો છોકરો જ રમતો હોય
સર પચપન વર્ષનું છે
હા.
હાલા હું મજાક કરે
પચપન વર્ષના જ છે
હમ્મ સાચું
હા
મને તો નઈ ખબર હતું ભાઈ કે? આપ પચપન વરસ નુ હતું છે સાહે
એમની ઉમરથી લાગે નહી પડે એ છે.
હ એને ફિટનેસ બહ સારી રીતે મેન્ટેન કરી છે.
હમ હવે તો આપે સ્કૂલ માંથી બધા ટીચર નીકળી ગયે બધું નવું સ્ટાફ જ આવેલ છે. જુનિયર ટીચર બે ત્રણ જ છે કેમકે અલકા મેમ બી નીકળી ગયા પછી કેતન સર
હા હા
પ તે આપડા ગુજરાતી વાળલા હતા ને કેયું નામ હતું ભાવેશ કે એ નાના નાના હાઈટમાં હતા બહ કોમેડીયના હતા.
હમ
મારતા બો પણ એટલી મજા ભી કરાવતા.
હા હા તેસ બહ સારું હતું એનું નામ
બીતી જત ભાવિને ભાવિ કેવું કઈ નામ
હા હા હા હા ભાવિક એવું કઈ હતું.
એજ કે નામજ
હા આપડે ગુજરાતી અ ભણાવ્યા ભણાવ્યા હતા.
પણ મજા આવતી એમને ભણવામાં બ ભલે મસ્તી કરતા કરતા ભણતા પણ મજા આવતી. જી
હા તે જ તો પણ
નાલાલામાં ગયા છે હ
નાલંદા ભધિયા?
હા નાાલલા
હાલા
તને નિકેતમાં તો તં સ્કૂલમાં મેનેજમેન્ટ સાભળી સાભળી દીધું.
હમ
હમ
એના પ્રોમોશન થઇ ગયા?
એમના હસબન્ડે સ્કૂલનું મેનેજમેન્ટ લઈ લીધું.
અગ્રવાલ ના?
હા કોમર્સ ડિપાર્ટમેન્ટ નું મેનેજમેન્ટ એ લોકો હસબન્ડ લઈ લીધું તમારે હસબેન્ડ લઈ લીધો તો પછી રાજે જ ને ટીચર ન
હવે હું વાત કરે?
હમ બે વર્ષ થઈ ગયા એમને મેનેજમેન્ટ ક્યાં ન લઈ લીધું.
હમ હલા તે તો એના હસબેન્ડ? મતલબ સારું ભણાવ
હા હારું ભણાય ને પોતાની આપડી અડમી છે ને કેટલું? ઓનલાઈન ઓફ ઓફલાઈન બંને કરાવે.
હમ તે સારી વાત છે.
એમને પસે તો એમને પ પચીસ થી ત્રીસ ડિગ્રીઓ છે
હે હું વાત કરે એલા
હા એ તો બહુ વર્ષ થી ભણતા હ છે નેગ છે તો કેટલા દસ વર્ષ નાના છે એ ફળાદસર મોટા છે હા.
એના વચ્ચા થઈ ગયા.
ના
અ અ હ એનું લગન થયું. ચાર વર્ષ થઈ ગયા.
ચાર કા ત્રણ વર્ષ છે ને મે, બાળમા બારમાં તો ત્યારે બારમાનું વેકેશન થયું ત્યારે કરેલા તમારું ત્રીજું વર્ષ ચાલે.
તો ત્રણ વર્ષમાં તો એક છોકરા કરવું જોઈએ.
એ અત્યારે બધું બિઝનેસ સેટઅપ કરવાવામાં લાગેલા છે બધું.
હ હમ.
મેનેજમેન્ટ
તું એ એની પાસે તું ટ્યુશન ભરતા ભરતો હતો ને.
હા.
તે લવ મેરેજ કર્યા હતા.
હા લવ મેરેજ કરી મે કેમ કે પારસી હતા ને ગુજરાતી પછી કાંથી મેળ. ડે ઘ ના પડે બાર લગન કઈ ગયું.
હ. મને પણ લવ મેરેજ કરવાનું છે ભાઈ મને એક છોકરી. છોકરી પસંદ છે પણ એને મેં પસંદ નથી.
કોણ ત એ કોલેજ ની કે પછી આપડે હિમાલ અગ્રવાલ સ્કૂલ ની.
ના ના મારી બચપન ની એક ફ્રેન્ડ છે. તે મને ખુબ ગમતી ગમે છે પણ તે મને. પણ એને મેં હું નહી ગમું
દોસ્તી તો છે કે નહી.
દોસ્તી નહીં મળે ને. મેં એને એક વાર એપ્રોચ કર્યો હતો તે મને રિજેક્ટ કરી દીધું. હ.
હમ હમ.
ત્યારે મેં નવમી માં હતો.
આપડી સ્કૂલ માં જ હતી
ના ના. તે તો અહિયાં મારી મારી સોસાયટીમાં રહે છે.
હમ હમ.
હું એને કક્ષા ચાર થી મે એને ઓળખુ છું
હમ હમ.
અને મને. તે બહુ ગમતી હતી અને. સમજે ને તું શું કેવા માંગુ છુ મેં
તો પછી એનો કોઈ બોયફ્રેન્ડ નથી.
હ એના બોયફ્રેન્ડ પેલા હતા અત્યારે તો નઈ મળ્યા.
હા અત્યારે તો આ બાળપણ ના ચકરા છે સિંગલ હોય તે સારું. કઈ ત્રાસ વાસ નહીં આરામ જિંદગી.
હ એ અગ્રવાલમાં તે એમ બીબીએસ કરે છે અત્યારે તો.
હમ. ડોક્ટર
હા તે ડોક્ટર હુ છું. હા હ. હન, અત્યારે તો ઈ વિચારું છું.
તો તુએ શું લીધેલું?
હું તો એન્જિનિયરિંગ કર્યું છે ને એટલે.
હમ હમ.
મે એન્જિનિયર અને એ ડોક્ટર જોડી ગમે.
હા, હા, બંને સયન્સ વાલા.
હા, પણ એને હું પસંદ નથી ને. કઈ, કઈ ટ્રીક છે કે?
કઈ ટ્રીક, છોકરીની જે ગમ જે સારું ગમતું હોય એ કરવાનું એને એને તારીફ ક, પેલાતો દોસ્તી કરતું.
અલા, ભઈ તેજ તો મારી હાથે મિસ્ટેક થઈ ગયું. હું એને એમ અ છે વર્ષ પછી હું અ હું એને મેસેજ કર્યો. અને હું ડાયરેક્ટ એને અ એપ્રોચ કરી દીધો.
અલે ગાંડો પેલા વાત કરવાની. વાત પેલા દોસ્ત બનાવાનું, પછી બેસ્ટ ફ્રેન્ડ બનાવાનુ, પછી લાગે કે આપડને કે ચલ આ સમજ થીતી તો પછી એને કેવાનું, મે તને બઉ સમયથી લાયક કરુ છુ, એમ છે, તેમ છે. તુ દાયેક કૂદકો મારીદે તો પછી તને થોડી મલવાનું કઈ.
હા, તને હેરી ખબર? તને હેરી ખબર છે, હેરી?
હેરી કે લાંબા લાંબો?
હેરી આ અરે મારો દોસ્તાર, જે મારી હત તે વડ ભડતો તો હા, તો તે મને કીધું ભાઈ ભાઈ કઈ ની મલે એપ્રોચ કરી દે ડાયરેક્ટ. અલા આ બઉ એડવાન્સ અ અ જનરેશન છે, કરી દે, તો હું એને ડાયરેક્ટ પેલા બશ મે એને એ કીધું કે, હે આ ડેસ ડેસ હમજ પડીને તને હું કેવા માંગુ?
હા.
હા, તો તે મને અ પેલા તો એ મને ઇગ્નોર કરી દીધી. પછી હું એને રિક્વેસ્ટ કર્યો કે, અલા કઈ રિપ્લાય તો આપ હા કે ના. તો તે મને કીધું કે, ના.
એપ હમ્મ હમ્મ
તો મારી રીતે એ બઉ ખરાબ વસ્તુ થઈ ગયો.
હમ્મ
તે સમયથી હું રંડવો છું.
કઈબી બઉ બીજી બધી બી હોયને.
એવા બીજી ની ગમેને.
હમ્મ હમ્મ
એ તને પ્રીતિ ખબર? અ ગુજરાતી મીડિયમમાં
ભવાડ?
હા, હા, ભરવાડ. અલા હું થઈ ગયુ, તને ખબર ભાઈ? જયારે જયારે હું દસમીમાં હતોને તે મને પ્રપોઝ કરી હતી, તે મને હે
મે ના પાડેલી.
પેલા મને પણ એ તે એ લેટર-વેટર લખેલું હતું, અને ડેરી મિલક આપ્યું હતું. અને તે મને ફોલો કરતી હતી. અને હું તો ત્યારે એનો ના પાડી દીધો.
મે બી ના જ પાડી. મે કીધું ભરવાડ છે, હાલ જો મકે એ એપ જોય લીધો તો પછી તો કાપ-કાપ જ કરી દેય.
વાઇ વાઇ
તો જો આવા બધામાં પડવાનું જ નહી એ લોકો ભવાડવા નથી.
હમ્મ મારી રીતેબી તેસ થયો હતો.
દસ
અને એ મને ઇલેવન્થ, ટ્વેલ્થમાં પણ ફોલો કરતી હતી. જયારે મેં એને ના પાડી દીધા પણ બધું સેટલ થઈ ગયું.
હ તો અમે છે, તને ઇન્સ્ટા માં?
હ-હું-હું ઇસ્ટાગ્રામને છું, ના ભાઈ
ન એ છે? તે,